હેલો.
હા, કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
મેં બી મઝામાં.
શું કરો છો તે?
કંઈ ની અમણાં કોલેજ કરું ને?
હા હા
હમ્મ. તમે તો ભૂલી હેં?
શું લીધું કોલેજમાં?
મેં બી બી એ કરું.
હા હા
હ, તમે તો ભૂલી જ ગયા સ્કૂલ પછી.
સ્કૂલ, પછી કા દેખાય, તમે તો રાજસ્થાન જત દરિયાની, મે અમે અહિયાં ગુ ગુજરાતમાં તો પછી
હા, અ પણ ફોન વોન તો કરી શકીએ ને.
હા એ બી છે, પણ કામમાં એટલા વ્યસ્ત હોય, પછી સવારે જીએ કામ પર પય ડાયરેક્ટ, સાંજે આવયે. સાંજે બી, એટલે થાકેલા હોય. તો ખાય, પીને શું લાગે, ગરમી આટલી બધી ગરમી છે.
એતો છે, આપડે સ્કૂલ મા હતા, ત્યારે તો કેવું આ ટાઈમ પર આપડાને વેકેશન મળતું.
ટાઈમ ની વાત અલગ જ હતી ત્યારે મજા આવતી વેકેશન મળતું, વેકેશન પૂરું થાય એની ચિંતા એનો જ ખ્યાલ આવતો, કે ક્યારે વેકેશન પૂરું થશે પાછી સ્કૂલ ચાલુ થશે.
હા, ને આટલા તાપ માં ભી વેકેશનમાં રમ્યા કરતા કે હવે વેકેશન છે, રમવાના, વેકેશન છે, રમવાના.
હ અ, અવે તો કામ કરવા જીયે, તો એમ થાય કે ક્યારે ઘરે જવાના. ત્યા, એવુ ની હતું.
હા, ત્યારે તો એવું હતું કે નેક્સ્ટ ડે પાછું સવારે ઉઠીને સ્કૂલ જવાનું છે. બસ એજ વેઇટ કરતા ક્યારે સ્કૂલ માં પાછા મળશુ, ક્યારે આ વાત કરશુ.
હા, સ્કૂલમાં સ્કૂલની વાત જ અલગ હતી.
હા, અ.
સ્કૂલ માં, મજા આવતી.
હા, અ.
ભણવા કરતા તો ગેમ છે, રમવાનું છે.
હા, ગેમ્સ પીરિયડ નું વધારે વેટ થતું, કે ક્યારે ફ્રાઈડે, સેટરડે આવે ને, ક્યારે ગેમ્સ પીરિયડસ મળે.
ગેમ્સ, પ ને કોમ્પ્યુટર.
હા હા, એ બેમાં જમાં જ. જાવતી.
કોમ્પ્યુટર રૂમમાં જઈને, મસ્ત ગેમ એમતો.
હ.
એક વાર તો સર જોઈ, લીધે બહ. માલા.
હમ.
પ પછી, જમવાનું લંચ. બધા ભેગા, થઈને સાથે જમતા.
હા, એકબીજા તે શેર કરતા પછી વાતો કરતા એ પંદર વીસ મિનિટ ન જ લંચ બ્રેક મળતું બટ એમાં બી એવું હતું, કે ખબર ની કેટલું ટાઈમ મળ ગયો એમ એ એ મુમેન્ટ જ અલગ હતું. તું, બ્રેકનું તો. જયારે, બીજા સેક્શન વાળા. સાથે મળીએ કે બીજા, ક્લાસ વાળા સાથે બ્રેક માં જ મળી શકતા.
હા પંદર મિનિટમાં આખું સ્કૂલ ફરી લેતા જમી લેતા
હા એ તો છે.
પછી પ્રોક્સી હોય ટીચરને ઈ આવે. ત્યારે સ્કૂલમાં ફર્યા કરતા. ટીચર્સ ડે પર પણ બવ મજા આવેલી.
હા ટીચર્સ ડે પર બહુ મજા આવે એમ.
હમ ટીચર્સ ડે ટીચરને બધાને રજા જ આપી દેવાની હતી
હા પછી આપડા સિનિયર બનીને આવતાને ટીચર આપડે કેટલું હેરાન કરતા એ લોકોને.
હા.
ને આપડે જયારે બનીને ગયેલા ત્યારે આપડે બી આટલું જ હેરાન થઈને આવેલા.
હા હા.
પણ મજા આવતી સ્કૂલ માં તો.
હા એ તો અચ્છા.
જલ્દી જઈને બધા હાથે પંચાયત કરવાની પછી સ્કૂલ માં છુટી ને પાછું ત્યાં અડધો કલાક સુધી વાતો જ કર્યા કરવાની. પછી સાયકલ ઘરે જતા ચાલતા ચાલતા વાતો કરતા કરતા.
હા એજ એજ મજા આવતી સ્કૂલ લાઈફ. જા લાગ છે.
હમ. ને જે ટીચર ફેવરેટ હોય એ લોકોને તો અલગ જ મજા આવતી.
લોકોકને તો એ તો અલગ જ હતો.
હા.
હમ. એ તો એ લાઈફ
હા ત્યારે ટેન્શન નહ હતું. હવે તો એટલું ટેન્શન છે આ કરિયરમાં કરવાનું છે તે કરવાનું છે ત્યારે ખાઈ એટલીસ્ટ ટેન્શન હતી આ આપેલું છે આ કરીને જવાનું છે હોમવર્ક બસ કાલે એક્ઝામ છે એનું આટલું વાંચવાનું છે એટલે પતિ ગું
હા એજ છે ને. પેલા તો આ કામ એ કામ એક કામ કઈ ધ્યાન માં છો બસ સ્કૂલ જવાનું એજ.
ટ્યુશન જવાનું પછી આવવાનું, પછી રમવાનું દિવસ પતી ગયું જમીને સુઈ જવાનું
હમ અ તો કામમાં આખો દિવસ થી જ ખબર નહી પડે કઈ.
હા હવાર ક્યારે થઈ ને રાત ક્યારે થઈ ખબર જ નહી પડે.
શનિવારે જલ્દી છૂટવાની મજા આવતી.
શનિવારે એવું થું હતું આજે તો વેલા છૂટી જાઉં અહિયાં ફરવા જઉં ત્યાં ફરવા જઉં.
હા રવિવારે
ને કેન્ટીનમાં આપણે ડેઝ યાદ રાખતા કે આ દિવસે આવ હે તે દિવસે આવ હે.
મે તો કોઈ વાર ગ્ ગેમ્સ ન પ ને ત કેન્ટીનમાં ખાવા જ હતો. બઉ મજા આવશે.
હા અમે બી કોઈ વાર ખાવા જતા પછી એક વાર સરે પકડી લીધેલું અમને તો.
અરે એ શની તો લગ્ન થયું ખબર આપણી સ્કૂલની ટીચર એના
હા લગ્ન થઇ ગયા.
આપ કોઈને લાગેલું બી નહ કે આટલા સારા ટીચરને આટલા સારા સારા મળી જશે.
એ તો છે એ તો શોપિંગ જ હતું બધા હારું.
હા એ અત્ય મારા ઘર પાસે જ રેય છે. હ સાર લોકો હમ. આજે મળરે લા સર.
હા
મારા સોલ ખાવા નતું કે નહી તો મેં એમને ફોન કરેલો
અચ્છા એ સર સોલર નું કામ કરે છે.
સાઈડ પર કરે છે સ્કૂલમાં તો કરે છે વોલીબોલ ને એ બધું ગેમ્સ ન અને સાઈડ પર સોલારનુ કામ કરે.
હમ
અ તો બધા સાઈડ પર કઈ ને કઈ કામ કર્યા જ કર
છેેજ. આજ કલ એક વસ્તુ થી ઇન્કમ નહી થાય ને એટલું.
હા જોબથી કઈ ઈન્કમ થાય ને ને.
હમ.
જોબમાં જ આવે છે આખું ઘર ચલાય નહી હરથી એસા ન છોકરું બી છે ને આટલું. બધું જોવું પડે એટલે બે બે કામ કરવું જ પડે.
એતો છે જ.
કે આમાં જિંદગી નીકળી જાય છે.
ને આપડા એક ટીચર તો કદાચ લંડન જતા. તારીને.
એ હા એ આપણા પ્રિન્સિપલ ભી ગયા ને. પ્રિન્સિપલ એ આખી ફેમિલી બહાર ગઈ.
એ સ્કૂલમાં, તો હવે, હારા ટીચર્સ રહ્યા જ નથી, બે ત્રણ ને.
અરે અમે તો બજાજ નો. જૂના જે જૂના. સ્ટુડન્ટ હતા, ને એ ટીચર બની ગયા છે. તો એ, સ્કૂલ ભણાવતા અમે એ લું. બીજાને ભણાવે. એ લોકો ગ એ લોકો ગુલી માતા અમે એ લોકો. ભણવાના.
હા, હા. એજ. બટ હવે મજા નથી, એ સ્કૂલમાં.
હ, છેલ્લે ગેલો બોટ, બે ત્રણ વર્ષ પેલા ગ પાછી, તો નહી ગલો.
હા, મારું તો પેલા એક ટીજર સાથે કનેક્શન હતું, બસ એમની સાથે કોઈ વાર વાત થઈ જાય, બાકી તો કોઈ સાથે વાત.
એમને બી ટુશન મોટું કહી દીધું ને.
હા, એ. ટીચરે, ટ્યુશન મોટું કરી દીધું હવે.
બધા તમારી, ક્લાસમાં બે ત્રણ છોકરા છે, તે ત ટીચર.
હા, તાજ ભણાવે છે, હા.
ટીચર, બનવું છે.
ટી. ફચરમાં એ લોકો એવું વિચારતા છે, કે સાઈડ ઇન્કમ થતી છે મતલબ હવે કોલેજ જાય, તો હવે હાજે આવીને ભણાવ દે તો થોડુંક એનો ખર્ચો નીકળી જાય, બીજું તો હું.
હા, હા.
જ્યાં, સુધી કોઈ જોબ. લાગે, ત્યાં સુધી આવું સાઈડ પર કઈ, તો કરવું પડે. કેમ કે હવે, કેટલા વર્ષ ડિપેન્ડ. રહીએ પેરન્ટ્સ પર.
હમ, ટીચર ન જોબ બી એકમ. નથી, જાય.
એકછા, જ.
પણ એમાં એ વાંધો આવી જાય, જો ગાંડો છોકરા આપડ જેવા મળરી જાય. તો, તો પછી. જે મસ્તી ખોડ હોય, તે તો પછી કઈ કામ નહી, થાય. પછી, એ લોકોને જ ગાડા કરી દેશે, એ લોકો. નવ. ડતી, તો એ લોકો જે. તે ટીચર મળ્યા છે, એ લોકો પોતે પેલા આવ્યા હતા, એ લોકોને ખબર નહી પડે કે રીતે આ શોધવાનું કે રીતે આ લોકોને કેમ કે એ લોકો પોતે તે બી એવા હતા, પણ સામે જે ટીચર હતા, તે સ્ટ્રીક હતા, આપડ તો એવા નથી ને કે આપડે તો ગરમ થઈ જાય કેમ કીધું તું એમ. જે આપડા ટીચર ત્યા આપડે પેલા સમજાવતા પછી મારતા સ્ટીલ ને સ્ટીલ થી
મે બી મેં કોઈ વાર માર નથી ખાધું મે કેવું છે, ને મારા એક ટીચર ફેવરેટ હતા, ખાલી એમના પાસેથી એક વાર માર્ ખાધેલી ટ્યુશનમાં એના ત્યારે મેં રડેલી એ ફસ્ટ ટાઈમ ને લાસ્ટ ટાઇમ યે માર્ ખાધેલું બસ સ્કૂલમાં.
મેં તો બો માર ખાધી હતી
હા, હ. ને તમે મારું રેકોર્ડ હતું કે મેં ક્લાસ ની બહાર નહી નીકળ્યા એમ કરીને બટ એક ટીચર હતા તે મેં અમને બધાને ક્લાસ ની બહાર કાઢીને ઊભા કરી મુૂકેલા હેન્ડસ અપ કરાવીને
એ તો બો વાર બહાર નીકળ્યો તો બહાર બહાર નીકળ કાઢતા ને તો ફરવા લાગી જતા હા, હા
પણ એ દિવસો બો સારા તૈયાર
હા એ દિવસ સારા હતાં એ ટાઈમ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
હા એ તો છે, જ ચાલો પછી વાત કરી મારે ફોન આવતો છે, ને.
હારું હારું ઓકે બાય. .